હલો નમસ્તે.
નમસ્તે, નમસ્તે.
ઓકે તો આજનો આપણો ટોપિક છે, ભગવદ્ ગીતા. ઓકે તો ભગવદ્ ગીતા ની આપણે વાત કરીએ તો ભાઈ ભગવદ્ ગીતાની અંદર જે ભગવાન શ્રી કૃષ્ણ ને આપણા સુધી અમુક સંદેશો પહોંચાડવાની વાત કરેલી છે. તો તેના ઉપર આપણે પ્રકાશ નાખવાની વાત કરીએ તો એમાં સૌથી પહેલા આપડે કોઈ નાનો પ્રકાશ નાખીએ. તો એમાં પણ ખાસ ને ખાસ સુખ અને ધર્મ વિશેની વાત વધારે કરવામાં આવી હોય છે. તેવું પ્રકાશ નાખતા આપણને જણાતું હોય છે, તો સુખ ની વાત કરીએ તો સુખ શું છે? સુખ એટલે કે એવું કહી શકાય કે ભઈ જે માનવીની મૂળભૂત જરૂરિયાતો છે, એને સંતોષવાની સાથે સાથે અ જે જરૂરિયાત છે, તેને સુખ ની રીતે વાત કરી શકાય છે અને જયારે ધર્મ ની વાત કરીએ છીએ ત્યારે તો ભગવાન શ્રી કૃષ્ણ એ ભગવદ્ ગીતા ની અંદર જ તે માનવીને જીવવું કેવી રીતે કોઈ પણ સંકટ આવે છે તો તેનીથી બાર કેવી રીતે નીકળવું તે સંદર્ભે વગેરે વસ્તુઓ જયારે અર્જુન સાથેનો સંવાદ થાય છે, ત્યારે તેને બધી વિવિધ વસ્તુઓ અને તેને આપણી સમક્ષ મૂકેલી છે, તો આ મુદ્દામાં તમારું શું કેહવું છે?
બિલકુલ, બિલકુલ તમે જે વાત કીધી કે ભઈ ભગવદ્ ગીતામાં ઘણા એવા બધા અ ઋષિ મુનિઓ છે, કે વેદ વ્યાસ તે ઘણા બધા એવા મુનિઓ છે કે જેના દ્વારા અ ઘણા બધા ઉપનિષદો અને પુરાણો છે કે ઘણા બધા એવા ગ્રંથો છે જેના અ માધ્યમ થી જે લખવામાં આવ્યા છે તો એ ઘણા બધા એના પોતાના મંતવ્યો અનુસાર વિચારો એમાં રજૂ કરેલા છે, તો એ વિચારોમાંથી કઈક ને કઈક શીખવા જેવી વસ્તુ છે અને એને ઊંડાણ પૂર્વક જો દરેક માનવી અભ્યાસ કરશે તો પોતાની જે પણ અત્યારે કળિયુગની જે પણ સમસ્યા છે તો એનું સમાધાન ચોક્કસ એમાંથી મળશે એટલે દરેક વ્યક્તિ એ એ વસ્તુને ઊંડાણ પૂર્વક સમજવી. એ અને યોગ્યતા એ પ્રકારે બનાવી તો એ દરેક વ્યક્તિ નું કામ નથી હોતું પરંતુ દરેક વ્યક તી ની સમજ તો એ હોય જ છે કે એ વ્યક્તિ સમજી શકે એ વસ્તુને તો અ સમય માંગી લેતું હોય છે, એટલે દરેક વ્યક્તિ એ વસ્તુને સમજવા માટે સખત અને સખત પ્રયત્ન કરવો પડતો હોય છે. એટલે દરેક વ્યક્તિનું એમાંથી સોલ્યુશન મળે જ છે અને જેમ વાત કરી કે ભઈ ભગવદ્ ગીતામાં જેમ કે અઢારમાં અધ્યાયમાં ઘણી એવી સરસ મજાની વાત કરી છે. કે કૃષ્ણ ભગવાન વિશેની કે અર્જુન ને ઘણી બધી વાતો અ જે કૃષ્ણએ અર્જુનને ઘણી બધી એવી માર્ગદર્શન આપેલું છે, ને ઘણી બધી વાત તો પણ એને જણાવેલી છે કે તું જે માર્ગ ઉપર જઈ રહ્યો છે તો એ માર્ગ ને કઈ રીથે આગળ વધવું તો એ માર્ગ ઉ પર તો શું શું તારે પ્રોબ્લેમ આવશે તો દરેક વસ્તુની અ જે પણ સમસ્યા છે તે અર્જુન સે તે દરેક અને દરેક વસ્તુ છે. તે શ્રી કૃષ્ણ વાસુદેવાય. ને દરેક વસ્તુ નું જે સવાલ છે, તે પૂછતો હોય છે અને દરેક જે જવાબ છે એ પણ કૃષ્ણ ભગવાન છે એને જાતે જ શોધવા શોધી શકે એ પ્રકારે એને અ માર્ગનો રસ્તો બતાવતા હોય છે, કે પોતાની અ જેની સમજ વિકસે સાથે સાથે એ વ્યક્તિ છે, આગળ તરફ જાય એટલે એ પ્રકારે શ્રી કૃષ્ણ છે. તે દરેક વ્યક્તિને આ રીતે માર્ગ બતાવતા હતા. તો એના વિશે તમે શું પ્રકાશ પાડશો?
જી બિલકુલ, બિલકુલ તમે જેમ વાત કીધી કે ભગવાન શ્રી કૃષ્ણ એ બધા જ મનુષ્ય જીવ સૃષ્ટિને માર્ગ ત માટે જુદા જુદા અધ્યાયોની અંદર બધી વસ્તુઓ જે વાત કરી છે. તો એમાં અમુક મુદ્દામાં એવું આવે છે કે જયારે ભગવાન અ બાલ્ય અવસ્થાથી લઈને તે કિશોરાવસ્થા. કિશોરાવસ્થા થી લઈને પુખ્તાવસ્થા અને ત્યાંથી લઈને વૃદ્ધાવસ્થા કે પછી ત્યાંથી મોક્ષ સુધીની વાત પણ ભગવાન શ્રી કૃષ્ણ એ શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર કે ગીતાજી ની અંદર કરેલી છે આમ જોવા જતાં ગીતાજી અને શ્રીમદ ભગવદ્ ગીતા બંને એક જ છે પણ ઘણી વાર આપડે જ શ્લોક લોકો ન મૂલ્યાંકન વગેરે ની વાત કરીએ. તો ત્યારે આપણને એવું જણાતું હોય છે કે ભાઈ શ્રીમદ ભગવદ્ ગીતા અને ગીતાજી બંને અલગ વસ્તુ ઓ જે પણ બે વસ્તુ એક જ છે જેમાં મેન વસ્તુ છે કે જયારે અ યુદ્ધ ની અંદર જયારે જાય છે અર્જુન ત્યારે અર્જુન એવું કહે છે. કે હું મારા પરિવારજનો કે સ્વજનો કે જે મારા છે. મારા પોતાના છે તેની સામે હું યુદ્ધ ન કરી શક તો ભગવાન શ્રી કૃષ્ણ સરસ રીતે તેને સમજાવે છે. કે જો તે તારા છે તો તારી સામે શું કામને ઉઊભા છે તો ત્યારે ભગવાન અ ભગવાનને અર્જુન કેહી છે કે ભાઈ તેરી સામે ઊભા છે કે ભાઈ ગમે તે છે. પણ અંતે છે તો મારા સગા જ છે મારા સંબંધિત જ છે એમ. હું તેની સાથે યુદ્ધ ન કરી શકું. તો જયારે ભગવાન શ્રી કૃષ્ણ એ તેને પોતાનું વિરાટ સ્વરૂપ દેખાડ્યું અને દર્શન એવા અખિલ બ્રહ્માંડ ના એમણે પોતાના અ અર્જુનને દર્શન કરાવવા ત્યારે કીધું કે ભાઈ સમગ્ર સંસારમાં હું એક જ ઈશ્વર છું. હું જ સત્ય છું. અને બધી જ વસ્તુ હું જ છું અ માણસે માત્ર કર્મ કરવાના છે અને ફળની કોઈ આશા રાખવાની નથી ફળ કેવું આપવાનું છે તે મારા હાથમાં છે આવી જારે ભગવાન શ્રી કૃષ્ણ એ વાત કરી. ત્યારે અર્જુન પોતાનું ધનુષ્ય ઉપાડે છે અને યુદ્ધ કરવા માટે તૈયાર થાય છે. તો આ મુદ્દામાં એવું કહી શકે કે, ભગવાન શ્રી કૃષ્ણ છે તે જ ઈશ્વર જ છે અને તે જ સત ત્ય છે, હવે ઘણી વાર એવું લાગતું હોય છે કે સત્ય હું છે? તો સત્ય ની વાત કરતા આપણને જણે કે ભાઈ જે સાાચવું હોય ને સત્ય કહી હકાય. તો આપણે ઘણી વાર એ મુદ્દો આવે કે હું ભાઈ સાચું હોય સત્ય કહેવાય કે તો આ મુદ્દામાં આપણે કઈ પલે ન પડતું હોય. તો આપડે એવું જણાતું હોય કે ભાઈ જે બધા માટે સત્ય હોય એને સત્ય ગણી શકાતું હોય. જેમ કે મારા માટે પણ તે જ હોય. તમારા માટે પણ તે જ હોય, સમગ્ર ભારત માટે કે અમેરિકાના કોઈ વ્યક્તિને આપડણે વચ્ચે લાવીએ. અને પૂછીએ તો એના માટે પણ ઈજ હોય, તેને સત્ય કહી શકાય જેમ કે આપડે પાણી પીવાની વાત કરીએ તો પાણી પીવાથી તરસ છીપાય, એ વાત સત્ય છે. હવે આને આપડણે ચકાસવું હોય. આપડે એક મહિનો દિવસ દૂધ પીને જોઈ લઈએ, તરસ છિપાય છે તો જબ આવશે નહી. એક મહિનો દિવસ સરબત પી ને કે સોડા પીને જોઈ લે તરસ છીપાય છે નહી. તો આ મુદ્દામાં એવું આવશે કે ભાઈ, અંતે પાણી પીવાથી જે તરસ છે તે છીપાય છે. તો આ વાત મારામાં તમારામાં કે પછી કોઈ અમેરિકાનો વ્યક્તિ આવે તેમાં પણ આ વાતજ લાગુ પડે છે. એમ તો આ વસ્તુ જે સત્ય ની વાત કરી તો ભગવાન શ્રી કૃષ્ણ પણ એવું જ કહેવા માંગતા હતા કે, હું જ સત્ય છું. હું જ ઈશ્વર છું, તમારે ફક્ત કર્મ કરવાની જરૂર છે, ફળની આશા રાખવાની નથી. તો આવું ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, તો આમાં તમારું શું કેહેવું છે?
બિલકુલ બિલકુલ, કેમ કે જે ભગવાન જે જે કૃષ્ણ છે. તો એની કઈક અ બ્રહ્માંડ ના અખિલ ના માલિક કહેવાય છે, કેમ કે જયારે એના, જયારે માખણ ખાતા તા અથવા તો માખણ ચોરી એને જયારે બાળપણના જીવનમાં જયારે એના યશોદા માતાજી હતા, તો યશોદા માતાજી એ એના મુખમાં આખું બ્રહ્માંડ જોયેલું હતું, ત્યારે એને અલગ જ અ ફીલ થયું હતું કે આ બધી વ રચના શું છે? એમ તો કહી શકાય કે આખા બ્મ ખાંડના જે પણ અસ્તિત્વમાં સમગ્ર અસ્તિત્વમાં જે પણ વસ્તુ છે. થઈ રહી છે તો એને એ આખા બ્રહ્માંડ ના માલિક કહી શકાય, કેમ કે દરેક વસ્તુ થી એ અ પરિચિત છે, અને દરેક વસ્તુ શું ઘટ ટના ઘટવાની છે, તો અગાઉથી જ એ વસ્તુ એને સંકેત રૂપ તે ભાગરૂપે એને અ મળી જતી હોય છે, એટલે દરેક વસ્તુ છે તે અગાઉ જ એને સંકેત સંકેત જે પણ સંકેત આવે છે તો અગાઉ જ એને મળી જતો હોય છે, જેના માધ્યમથી છે તે દરેક વસ્તુ છે. તે આગળ અને આગળ સખત અને સખત રીતે દરેક વ્યક્તિઓને એ વસ્તુ છે તે સમજાવતા આવ્યા છે, અને અને વાત કરી કે શ્રી કૃષ્ણ છે તો શ્રી કૃષ્ણે ઘણી બધી લીલા પણ કરેલી છે બાળપણમાં. કે અત્યંત એક રમણીય છે, અને દરેક લોકો અત્યારે દરેક નાના બાળકો છે, તો એને પણ એક જે અ લીલા કરી છે, તે દરેક બાળકો એ જોવી જોઈએ. અને આવનારા નાના બાળકો છે એ પણ એ લીલા અનુભવે તો એવું મારું માનવું છે અને લીલા ની વાત કરીએતો શ્રી કૃષ્ણ જયારે નાના હતા ત્યારે ઘણી બધી એ એની બાળ લીલા છે, કે માખણ ચોરી જવું પછી જે પણ અ જે જે સ્ત્રીઓ છે, અથવા તો જે પણ અ જે સ્ત્રીઓ છે તો એને પણ જે પણ એની જે સખીઓ છે, તો એ સખીઓ જયારે પાણી ભરવા માટે જતી હોય છે, અથવા તો માખણ લઈને જતી હોય છે. ત્યારે અ પોતાની મટકી ઉપર જયારે એ અ પણ કાકરા વડે, અથવા તો કોઈ પણ છડી વડે, જ્યારે જયારે આક્રમણ કરે છે ત્યારે એ જે આનંદ લેવાની જે મજા, અને જે વાંસળી વગાડી. અને એ દરેક પ્રાણી અથવા તો જે પણ પશુઓ છે અથવા તો જે પણ જળ વસ્તુ છે અથવા તો જે પણ દરેક વસ્તુ છે તે એક જીવંત પ્રકારે જોવા મળે છે કેમ કે જળ વસ્તુ પણ જો અ જીવંત રૂપે જોવા મળતી હોય છે તો કહી શકાય કે દરેક વસ્તુ છે એક અ જીવનના ભાગરૂપે બનેલી છે, એટલે અસ્તિત્વમાં દરેક વસ્તુ છે. તે જીવિત જ છે, કેમ કે જળ વસ્તુ પણ ક્યારેક આપણને ઉપયોગી બનતી હોય છે, એટલે એ પણ કહી શકાય, તો આના વિશે તમે શું પ્રકાશ પડશ
જી બિલકુલ બિલકુલ, તમે જે વાત કરી કે ભગવાન શ્રી કૃષ્ણ એ પોતાને ભગવાન દેખાણા છે, અને અખિલ બ્રહ્માંડ નો નાયક કરે કીધેલો છે. તો એમાં એક આપણે સ્લોગન છે, કે અખિલ બ્રહ્માંડ નાયક. એટલે એમાં એવું કેહેવા માંગે છે કે ભાઈ સમગ્ર બ્રહ્માંડ ન નાયક નાયક એટલે કે અથવા તો જનક સમગ્ર બ્રહ્માંડ નો નાયક એ પોતે જ છે ઈશ્વર છે જે કૃષ્ણ છે એના પછી બીજું આવે છે કે જે પૂર્ણ પુરુષોત્તમ છે તો એમને પૂર્ણ પુરુષોત ઉમ શા માટે કીધેવામાં આવેલા છે કે એક પુરુષ ની અંદર જે તેની સહન કતા સહન ક્મતા છે કે પછી તેને કોઈ પણ અ પ્રેમ ભાવના છે કે પછી તેની અંદર યુદ્ધ કરવાની કળા છે કે મરદાનગી છે તે બધી વસ્તુ કોઈ એક વ્યક્તિની અંદર આવે છેને પૂર્ણ પુરુષ કહી શકાય અને ભગવાન શ્રી કૃષ્ણ છે જે પૂર્ણ પુરુષ તો છે તે પૂર્ણ પુરુષ હો ઉત્તમ છે એટલે એ પુરુષોના જે સમૂહની અંદર પણ જે સૌથી ઉત્તમ હોય તેને પૂર્ણ પુરુષોત્તમ કહી શકાય છે તો આજે દરજ્જાની આપણે વાત કરીએ છીએ તો એમને આ દરજો તમને સરળતાથી મળલો છે અને બીજી વસ્તુની વાત કરી તો પૂર્ણ પુરુષોત્તમ થઈ ગયું અને એમને વાસુદેવ નંદન કહેવામાં આવેલું છે કે જે વાસુદેવ ના નંદ તરીકે પણ ઓળખવામાં આવે છે તો ભગવાન શ્રી કૃષ્ણને આવા બધા જુદા જુદા નામોથી ઓળખવામાં આવે છે આ સિવાય શ્રીમદ ભગવદ્ ગીતા ની અંદર ભગવાન શ્રી કૃષ્ણ નામો ની વાત કરીએ તો રણછોડ વગેરા કે પછી ઠાકર કાળીઓ ઠાકર કે એવા જુદા જુદા નામેથી ઓળખવામાં આવે છે ભગવાન શ્રી કૃષ્ણને કેમ કે એમની જે બાળપણની લીલાઓને જોઈએ છીએ તો એનાથી એમને આ જુદા જુદા નામ આપવામાં આવે. છે તો આવી બધી વાતો ને આપણે જે ભગવદ્ ગીતા ની અંદર જે વાત થયેલી છે. તેની આપણે વાત કરી. આ સાથે સાથે જે વાત કરવાની અંદર ભગવાન શ્રી કૃષ્ણના ચારિત્ર ની વાત આવે છે. તો ભગવાન શ્રી કૃષ્ણનું ચારિત્ર એકદમ નિર્મળ છે. એટલે કે તમને સમજવા સરળ છે ઈશ્વર છે અને સમજ. સ્થળ છે આ વાતને ખુબ મોટી ગણી શકાય છે કારણ કે કેવું થાય છે કે ભાઈ. અત્યારે હાલમાં માણસ ને કોઈ મોટું પદ મળી જાય તો પણ સમજાતો નથી તો આવી બધી વાત આપડણે શ્રીમદ ભગવદ્ ગીતા ની અંદર કરી છે તો ચલ મળી જાય બીજી વાર. ઠીક છે હા મળીએ.